નમસ્કાર.
નમસ્કાર.
હા કેમ છો મજામાં.
હા બસ માં જવા તમે કેમ છો.
બસ એકદમ મજામાં તો ચાલો ને આજે આપડે ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિ માટે યોગ્ય આહાર વિશે વાત કરીએ આપણે
હા ચોક્કસ ચોક્કસ આ વિષ તો દરેક ઉંમરના લોકો આપવા માટે બહુ ઉપયોગી છે.
બિલકુલ હ અને માનવ શરીર ને રોજ ઉર્જાની પણ જરૂર પડે છે ને.
હા અને આ ઉઊર્જા છે ને મુખ્યત ખોરાક માંથી જ મળે છે.
હા જો યોગ્ય ખોરાક મળે. શરીર આમ સારી રીતે કામ કરે છે ને
હા અને જો ખોરાક યોગ્ય ના હોય ને તો શરીર આમ નબળું બની શકે છે.
હા એ બી છે એટલે જ રોજ સંતુલિત આહાર લેવો ખુબ જ અગત્યનું જરૂરી થઈ ગયું છે.
હા સંતુલિત આહાર એટલે એમ કેવું. વિવિધ પ્રકારના પોષક તત્વો વાળો ખોરાક
બિલકુલ અને શરીર ને આમ કાર્બોહાઈડ્રેટ્સ ની પણ જરૂર પડે છે ને.
હા કાર્બોહાઈડ્રેટ શરીર ને ઉર્જા આપે છે.
બિલકુલ રોટલી ભાત બટાકા અને અનાજમાં કાર્બોહાઈડ્રેટસ હોય છે.
હા પણ માત્ર નું આમ ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ આપડે ચલો ને હવે પ્રોટીન વિશે પણ વાત કરી લઈએ
પ્રોટીન છે શરીરના સ્નાયુ મજબૂત બનાવવામાં બહુ મદદ કરે આપણને.
બિલકુલ દૂધ દહીં પનીર અને કઠોળ પ્રોટીન ના સારા સ્ત્રોત છે.
હા મગ છે ચણા છે રાજમાન સોયાબીન પણ બહુ સારું પ્રોટીન આપે આપણને
બિલકુલ બિલકુલ તો ચાલો ને હવે આપડણે ચરબી વિશે પણ વાત કરી લઈએ ને.
હા ચરબી પણ શરીર માટે બહ જરૂરી છે.
બિલકુલ અને વધુ તેલ અને વધુ ઘી લેવો યોગ્ય તો નથી હ
હા મર્યાદિત માત્રામાં ચરબી લેવાથી શરીર ને ફાયદો થાય.
બિલકુલ અને વિટામિન પણ આમ ખુબ જ જરૂરી છે તેની સાથે
હમ વિવિધ ફળ અને શાકભાજી વિટામિન આપે આપણને.
બિલકુલ આમ જેમ કે સંતરા લીંબુ અને આમળામાં વિટામિન સી હોય છે.
અને પપૈયામાં પણ વિટામિન એ મળે છે.
બિલકુલ, લીલા શાક પણ આમોજ એવું અગત્યનું જરૂરી થઈ ગયું છે.
હા, અને તેમાં કેવું કે, ઘણા પોષક તત્વો હોય છે.
બિલકુલ, અને ખાણી તત્વો પણ જરૂર શરીર માટે ખુબ જ જરૂરી છે.
હા, જેમ કે કેલ્શિયમ અને આયન.
બિલકુલ, અને કેલ્શિયમ ખાડકાને મજબૂત બનાવે છે. હા.
હા, એ તો છે જ, અને દૂધ અને દહીં માંથી કેલ્શિયમ બહુ સારું મળે આપણને.
બિલકુલ આયન છે ને, આપણા શરીરમાં લોળ બનાવવાનું મદદ કરે છે હ.
હમ, અને લીલા શાક અને કઠોળ માંથી આયન મળે આપણને.
બિલકુલ, અને પાહાડી પણ આમ ખોરાક જેટલું જ આ મહત્વપૂર્ણ છે.
હમ, દિવસભર કેવું પૂરતું પાણી પીવું જ જોઈએ આપડા.
બિલકુલ, અને પાણી છે ને સારું. આમ શરીર નું આમ છે ને, તાપમાન સંતુલિત રાખો છો.
હ, અને પછી કે પાચન ક્રિયામાં પણ બહુ મદદ કરશે પાણી.
બિલકુલ ચાલો ને, હવે આપણા કસરત વિશે પણ વાત કરી.
કસરત થી જ શરીર એકદમ આપડું તંદુરસ્ત રહે.
હા. એજ, અને કસરત કરતા લોકોને વધુ ઉર્જાની જરૂર પડે હા.
હમ, એટલે તો યોગ્ય ખોરાક લેવું બહુ જરૂરી છે. કસરત કરતા લોકોના.
બિલકુલ હને. કસરત પેલા આમ હલવો, આમ કેયોયને હળવો ખોરાક. લેવો ખુબ જ આમ જરૂરી થઈ ગયો છે.
હા, કેળા છે, પછી ફળ અથવા થોડું દૂધ લેવું ઉપયોગી બની શકાય, કસરત પેલા.
બિલકુલ, કસરત પછી પ્રોટીન વાળક ખોરાક લેવું સારા. આમ કેહેવાય ને કે, પ્રમાણમાં આપે લેવાય.
હમ, દૂધ, દહીં અથવા પનીર સારા વિકલ્પ છે, એમાં તો.
બિલકુલ, કઠોણ પણ આમ છે ને, પ્રોટીન નો સારો સ્ત્રોત છે.
હમ, સોયાબીન પણ કેવું કે, ઘણા લોકો ખોરાક માં લે છે ને જોડા.
બિલકુલ, કસરત કરતા છે ને, સમયમાં સમય સમયે પાણી પીવું ખૂબ જ જરૂરી થઈ રહ્યું છે.
હોય, શરીરમાં પણ પાણીની કમી ના થવી જોઈએ આપડા.
બિલકુલ, અને ઘણા લોકો બહારનું ખાવાનું પણ વધુ ખાય છે.
હમ. હા, એટલે તો આવા ખોરાક માં કેવું તેલ ને મીઠું વધારે હોય ને. એટલે આવો ખોરાક લેવાથી નુકસાન થઈ શકે.
બિલકુલ, ઘરે બનાવેલું તાજું ભોજન વધુ સારું મનાય છે.
હમ, સમય પર જમવું પણ બઉ એક સારી આદત છે.
બિલકુલ, અને ભોજન છોડી દેવું યોગ્ય તો નથી કોઈને માટે.
હમ, સવાર નો નાસ્તો ખાસ મહત્વનો હોય છે.
બિલકુલ, સારો નાસ્તો છે ને, દિવસની શરૂઆત સારી બનાવે છે.
હમ, ફળ રોજ ખાવા જોઈએ આપડે.
બિલકુલ બિલકુલ! અને વિવિધ રંગના ફળમાં છે ને, અલગ અલગ પોષક તત્વો પણ હોય છે.
હા, શાકભાજી પણ આમ રોજ ભોજનમાં હોવી જોઈએ.
બિલકુલ, અને રંગબેરંગી શાકભાજી શરીરને છે ને, ફાયદો આપે છે જુઓ.
હ અ અયે કેવું કે વધુ મીઠાઈ લેવાથી છે ને અ આપડે એ અવોઈડ કરવું જોઈએ વધુ મીઠાઈ લેવું.
બિલકુલ અને વધુ ઠંડા પીના પણ ઓછું લેવા જોઈએ.
હ સંતુલિત આહાર, નિયમિત કસરત બંનેઉ જરૂરી છે.
બિલકુલ અ આ બંને સાથે હોય તો શરીર એકદમ તંદુરસ્ત રહે છે.
હ અને યોગ્ય ખોરાક છે શરીર ને મજબૂત બનાવે છે.
અને રોજની એમ કેહેવાય ને કે પરવૃત્તિ સારી રીતે કરવાની મદદ કરે છે.
હા એ તો તમારી વાત એકદમ સાચી જ છે કે યોગ્ય આહાર. અને નિયમિત કસરત છે ને એકબીજા સાથે જોડાયેલો છે એટલે કેવું કે શરીર ને રોજ અલગ અલગ પોષક તત્વો ની જરૂર પડે.
બિલકુલ અને એક જ પ્રકારનું ભોજન પૂરતું તો નથી હોતું.
હ અનાજ કેવું કે, રોજના ભોજન નો એક બહુ મહત્વપૂર્ણ ભાગ છે એવું
બિલકુલ આમ ઘઉ, બાજરી, જુઆર અને ચોખા પણ ઉપયોગી છે.
હમ્મ કઠોળ પણ રોજના આમ આહારમાં સામેલ કરી શકાય.
હા કઠોળ જેમ કે મગ, મઠ, ચણા અને તુવેર સારા વિકલ્પ ગણાય છે
હા દૂધમાંથી ઘણા પોષક તત્વો મડે છે.
હા એજ દહીં અને છાસ પણ ઉપયોગી છે.
હમ્મ ફળ રોજ લેવાથી શરીર ને વિટામિન પણ મડે ને.
હા એ તો છે અને ઋતુ પ્રમાણે ફલ ખાવા વધુ સારા ગણાય છે
હમ્મ લીલા શાકભાજી પણ રોજ લેવાની આદત સારી છે
હા તેમાં રેસા અને બીજા ઘણા પોષક તત્વો હોય છે.
હમ્મ એ રેશા પાચન ક્રિયા માટે ઉપયોગી છે ને આપડે
બિલકુલ એટલે જ ને પેટ પણ આમ સારી રીતે કામ કરે છે
હમ્મ અને કસરત કરતા લોકો એ ભોજન નો પણ સમય એક ધ્યાન રાખવો જોઈએ.
એજ સમયસર જમવું સારી આદત છે હ
હમ્મ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું બહુ યોગ્ય નથી.
બિલકુલ અને તેનાથી છે ને શરીર ને અસર થઈ શકે છે.
હમ્મ વધુ તેલ વાળું ભોજન આપડે ઓછું લેવું પ્રિફર કરીએ તો સારું.
બિલકુલ અને વધુ મીઠું પણ આમ મર્યાદિત લેવું જ જોઈએ
હમ્મ વધુ સક્કર પણ શરીર માટે સારી નઈ ને
એટલે જ ને મીઠાઈ મર્યાદામાં જ લેવી ખુબ જ જરૂરી છે
હ અને ઘરનું તાજું ભોજન પણ બહુ વધુ સારું ગણાય છે
બિલકુલ તાજા ભોન તાજા ભોજનમાં છે ને સ્વચ્છતા પણ મહત્વની છે
હમ્મ ભોજન પેલા હાથ ધોવાનું પણ બઉ જરૂરી છે.
બિલકુલ અને સ્વચ્છતાથી છે ને આમ આમ ઘણા રોગ આમ બચાઈ શકાય છે આપડે
હમ્મ કસરત પેલા પણ ખુબ ભારે જમવા આમ યોગ્ય ના કેવાય
બિલકુલ હલું આમ કે હડવુ અને પોષક ખોરાક વધુ ઉપયોગી છે.
હમ્મ અને કસરત પછી પાણી પીવું ના ભૂલવું જોઈએ એ બો જરૂરી છે
બિલકુલ અને શરીરમાં છે પાણી ની માત્રા જાળવી રહે એતો ખુબ જ જરૂરી છે એટલે તો કેવાય છે કે આમ દિવસમાં બે ત્રણ લીટર જેટલું તો પાણી પીવું ખુબ જ આમ જરૂરી છે આપણા શરીર માટે.
હા અને પૂરતી ઊંઘ પણ બહુ જરૂરી છે તંદુરસ્તી માટે.
બિલકુલ અને આરામ વિના શરીર સારી રીતે કામ કરી શકતું નથી.
એ તો છે, જેમ સંતુલિત આહાર સાથે છે ને પૂરતો આરામ બહુ જરૂરી છે.
બિલકુલ આ બંને સાથે હોય તો શરીર એકદમ મજબૂત બને છે.
હમ, કેટલાક લોકો ભોજન ઉતાવળ માં બહ કરે.
બિલકુલ અને એક બહ ખોટી આદત છે કારણ કે ભોજન છે ને શાંતિથી અને સારી રીતે ચાવીને લેવો જોઈએ.
હમ ધીમે જમવાથી પાચન સારી રીતે થાય ને.
એજ અને ભોજનનો સ્વાદ પણ આમ સારી રીતે અનુભવાય છે ને.
હમ અને દિવસ પર કેવું કે સક્રિય રહેવું પણ બહુ જરૂરી છે.
એજ આમ કેવાય ને ફક્ત બેસી રહે એવું તંદુરસ્તી માટે સારું નથી.
હમ ચાલવું પણ એક સારી શારીરિક પ્રવૃત્તિ છે.
એજ ને નાની નાની આમ શારીરિક હ આમ હાલચાલ પણ ઉપયોગી છે.
હમ કસરત કરતા સમય શરીર ની સંભાળ રાખવી પણ બહ જરૂરી છે.
હા જરૂર કરતા વધુ કસરત પણ અમે જોખએ નથી ને.
હમ સંતુલન દરેક વસ્તુમાં સંતુલન હોવું બહુ જરૂરી છે. અચ્છા
બિલકુલ આહારમાં પણ અને કસરત માં પણ હા.
હમ અને પોષક ખોરાક શરીર ને રોજ ઉર્જા આપે છે.
બિલકુલ અને રોજના કામ સારી રીતે કરવા ની મદદ પણ કરે છે.
હમ વિવિધ પ્રકારના અનાજ લેવાથી ફાયદા બહુ થાય.
બિલકુલ વિવિધ આમ શાકભાજી લેવાથી પણ આમ ઘણા પોષક તત્વો મળે છે હા.
હમ ફળ અને શાકભાજી બંનેને રોજના ભોજનમાં જગ્યા તો આપવી જ જોઈએ.
બિલકુલ તમે સાચું કીધ તું આજના આ વિષય પર ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિ માટે એમ યોગ્ય આહાર છે ને. આ બધું આ વિષય પર એટલું બને મને જાણવા મળ્યું ને તમારી જોડે, મને ખુબ જ મને આવી ગઈ આપડણે ચોક્કસ બીજી વાર વાત કરીશું.
હા ચોક્કસ મને બી મજા આવી.
ભલ્યા.